હલો હલો હા જય શ્રી કૃષ્ણ
જય જય શ્રી કૃષ્ણ બસ હું પણ મજામાં તમે કેમ છો?
તો અરે હું હેને તમને એક મારા દિમાગમાં એક ખ્યાલ આયો તો મેં કીધું કે ચલો ને તમારે આના વિશે ચર્ચા કરું. એટલે સંગીત, નૃત્ય આ આપણા જીવનમાં કેટલું અ સારો રોલ નિભાવે છે. તો એના વિશે હું આજે તમારાથી ચર્ચા કરવા માંગુ છું.
હા કઈ ની કેવો ને કઈ નઈ જણાવ.
અ જોઓ ને આપણે અ સંગીત અને નૃત્ય આ આપણી એવી કલા છે નૃત્યમાં પણ આપણે જોઈએ તો કેટલો બધો અ પ્રકારના નૃત્ય હોય છે. ક્લાસિકલ પછી, બોલીવુડ અને બધા અને નવરાત્રી જેવો જો આપણે જોઈએ તો નવરાત્રીમાં પણ લોકો જ્યારે અ ગરબો અને એવું કરે છે તો નત્ય કરવાથી પણ કેટલું સકારાત્મક મતલબ એ થાય છે.
હહ ઈ તો છે ભાઈ આપણે એ બધું સાંભળીએને કરીએ તો આપણને આમ શરીરમાં કાઈ અલગ જ આપણને આમ સ્ફૂર્તિ લાગે ને
બિલકુલ સાચું કો છો તમે.
હલો
હલો હા અવાજ આવે છે?
હહ ના ના આવે છે. આવે છે બોલો
સંગીત એ પણ જોવોને આપણા મૂડને કેટલો અ ચેન્જ કરી નાખે છે. ભક્તિમય સંગીત પણ કેટલા પ્રકારનું હોય છે. આપણેે મનોરંજન માટે જોઈએ તો બોલીવૂડનો એ આપણે સહારો લઈએ છીએ એ પછી અ બીજા બી કેટલા પ્રકારના અ સંગીત હોય છે. ભક્તિમય આપણે ભજન સંધ્યા અને એવા એવો પણ એક આપણા પાસે એક ઉદાહરણ છે.
હા એ તો છે કેટલા આમ સરસ સરસ બધા આમ ગીત ને સંગીત ના કે ટલા સરસ બધા એમ હવે તો જનરેશન ના હિસાબે એટલું સરસ બધું આમ ગીત ને બધા બઈના છે ને. જેમ આપણા મૂડ પ્રમાણે આમ કે ભાઈ આપણને કઈ આમ સારું નઈ લાગતું હોય તો આપને એ ગીત વગાડે તો આપણું મન ને બધું આમ કેટલું આમ આપણને સરસ લાગે આમ સાંભળીએ
બિલકુલ સાચું કહો છો તમે.
તો ગરબામાં ભી કેટલું કામ સરસ આપણને આમ લાગે કે અંદર ની બધું આમ થકન જ બધું આમ ગાયબ થઇ જાય કે
બિલકુલ આપડે સંગીત જોઈએ તો માનવ જીવનમાં એક મહત્વપૂર્ણ ભાગ ધરાવે છે. સંગીત માત્ર મનોરંજન અને સાધન જેટલું જ નથી પરંતુ એ આપણા મન હૃદય અને આત્માને પણ શાંતિ આપે છે. અ પ્રાચીન સમયમાં આપણે જોઈએ તો સંગીતનો ઉપયોગ ખાલી આનંદ અને ભક્તિ ભાવના વ્યક્ત કરવા માટે થતો હતો પણ આજે તો જો એક તો મનોરંજનનો એટલો સાધન થઈ ગયો છે કે એનાથી આપણને આપણા આનંદમાં વધારો થાય છે પછી જય્યારે આપણે દુઃખી હોઈએ ત્યારે પણ આપણે જો સંગીત ત આપણના મનમાં હા સાત્વના આપે છે. પછી આજકાલ તો ડોક્ટર ડોક્ટરો પણ આપણને જો કોઈ માનસિક તાણથી આરોગ્યથી જૂજતું હોય તો એને પણ ડોક્ટર પણ મ્યુઝિક થેરેપી ની સલાહ આપે છે કે તમને આમ
સંગીત હા મ્યુઝિક સાંભળો તો તમારું આમ એકચુઅલમાં તો બધું આમ કઈ ને એક દવા રૂપે જ કામ આવે. એમ લાગે કે લોકો આમ ડિપ્રેશનમાં ભી હોય ને કઈ આમ કઈ ટેન્શનમાં વગેરા હોય તો ભી આમ સંગીત સાંભળે કોનો આમ મન ઓટોમેટ લોકો નું થોડું કામ એ થાય
બિલકુલ તમે એકદમ સાચું કહો છો અને ગુજરાતી સંસ્કૃતિમાં પણ આપણે જોઈએ તો સંગીતનું બહુ વિશેષ મહત્વ છે જેમ કે ગરબા થઈ ગયા પછી ભજન થઈ ગયા લોકગીતો થઈ ગયા અને સુગમ આ સંગીત આપણા સાંસ્કૃતિક વારસા નો એક મહત્વપૂર્ણ ભાગ
હા તો જૈનમાં તો તમે જૈનમાં બી કેટલાક સરસ બધા સ્થવન બનેલા છે તમે એ સ્થવન આમ સાંભળ્યો હોય ને તો આમ આપણનું બી આમ મન એકદમ અલગ જ આમ ભગવાન માં આમ મન થઈ જાય. તમ.
બિલકુલ સાચું કહું છો તને ભગવાનની સાધના માટે આ સંગીત કેટલું એક સારો માર્ગ છે. આપડે તમે જે પ્રકારે કહો છો કે સ અ સ્થવન ના પાઠ વગેરા કરે છે મનને કેટલી શાંતિ આપે છે. બધા જ ધર્મ સંસ્કૃતિ માં જે સંગીત દ્વારા કોઈ પણ મંત્રોચ્ચારણ એવું બધું થાય તો મનને કેટલી શાંતિ રિલેક્સેશન થાય છે. એને કેટલો સકાર એનું કેટલું સકારાત્મક એ હોય છે.
તો હવે તો છોકરાઓની છોકરા ના ન ભી એટલું ગમે સાંભળવાનું ગીત આપણને જોવા જઈએ તો આમ બોલીવુડ સોંગ આપણને બી અડધા ની આવ હોય પણ તો આમ સાંભળએ ને તો બસ મારે મતલબ એવા એવા ગાના ગાવા ને તો આપને વિચાર વિચાર આવે કે ભાઈ આ લોકો શું ગા
હા બિલકુલ સાચું કહ છો. અને સંગીતમાં પણ એવું છે કે જયારે પહેલાનો જે સંગીત હતો નાઈ એટીસ ના જે ગીતો હતા જે ડાયલોગ્સ હતા. એમનું વિશેષ મહત્વ હતો કારણ કે એકદમ સ્વચ્છ સુંદર અને મતલબ ના હતા હવે તો તમે જોઓ તો કોઈ પણ સોંગની આગાડી કોઈ પણ આમ ટાાઈટલ વસ્તુ હોય તો એ એના ઉપર એક મ્યુઝિક ન મતલબ જ એનો અર્થ જ નથી. ખબર પડતી અને પેલાના પહેલાના કેટલા બધા યાદ એ વાવા ગીતો છે જે લોકો ના જેના બોલ બધાને આજ સુધી એટલા સારા લાગે છેક ઇફેક્ટ પડે છે. તોર
હા એઈ તો છે પેલા ના ગીત ને હમણાં ના ગીતમાં તો બહુ જ અંતર છે કેમ કે એ બિચારા આમ જે ગીત ગાતા ને આમ સંગીત તો એ લોકોને આમ દિલ થી અવાજ નીકળતી કે ભાઈ હા એ લોકોની એ ફિલિંગ્સ આમ ભયા હોતી આમ
બિલકુલ સાચું કહ છો અને આજના વ્યસ્ત જીવનમાં લોકો કામના ભાર અને ચિંતા અને તણાવથી એટલા ઘેરાયેલા હોય છે કે એમને થોડું જો હળવું સારું મધુર સંગીત સાંભળવા મળે તો એમને મન હકું થાય છે મન અને નવીન ઉર્જા અનુભવે છે અને થોડું સકારાત્મક એમને દિવસની શરૂઆત થોડી સકારાત્મક બને છે અને એમનું થાક દૂર કરવામાં બહુ મદદરૂપ બને છે એટલે સંગીત ન એક આ પણ વિશેષ મહત્વ પછ છે.
હમ તો અમારે ઘરે તો સવારે ઉઠીને પેલા જ આમ ભક્ત અરે મતલબ મોબાઈલમાં બા સવન વાગ્યા જ અમારે સવારે ઉઠી ને પેલા ભગવાન ના જ ગીત વાગ્યા આમ ઉઠીને એટલે મન બી આમ સારું લાગેને આમ.
ઘરનો માહોલ બી સ માહોલ પણ સુધરી જાય છે અને આપડે જો એવા અ સારા સવન કે એનું પાઠ સાંભળીએ તો આપણા છોકરાઓમાં પણ અ એનો સંચાર થાય છે તો બહુ સારી હ એ આ એક
હું પણ આમ રાતના સુતી ટાઈ મ આમ છોકરાઓને તો વગાડવું ગીત તો એ લોકોને ભી આમ ખબર પડે કે ભાઈ શું છે સંગીત.
બિલકુલ સાચું કહ છો તમે, અને જો આપણા ગુજરાતમાં તો નરસિંહ મહેતા, દયારામ અને કેટલા બધા એવા સંત કવિઓ કબીર અને કેટલા બધા એવા સંત કવિઓ મીરાબાઈ ભજનમાં કેટલા આપણે એવા સંગીત સાંભળી છીએ. જે ભક્તિ સાથે આપણને જોડાવાનું એક અ દિશા દોરે છે, તેમના ભજનો સાંભળીને આપણે લોકોના હૃદયમાં વિશેષ સ્થાન પણ અ બની ગયું છે અને મીરાબાઈ ના ભજન કૃષ્ણ ભક્તિને રિપ્રેઝેન્ટ કરે છે નર સિંગ મેહતાનો માયરો કરીને એ પ્રમાણે કેટલા બધા એવા ગીતો અ આપણે અમ સાંભળ્યા છે કે જે આપણને સન સંગીતની દરેક અ પ્રસંગને એક પણ પ્રસંગને કેવી રીતે એ સંગીતમાં પરોવીને બોલે છે તો એની કેટલી શોભા વધે છે.
હા એ તો છે, કે આમ તો કેવો ને સંગીત માં તો એ ટલા સરસ સરસ હવે તમ કો તો માં પ્રત્યે, ભાઈ બહેન પ્રત્યે જૂની સમસ્યા પણ હવે અમ જે માં પ્રત્યે એના બધા સારા સારા જે ઈમોશનલ આપણે ગીત સાંભળીને તો આપણને ઓટોમેટિક રડું બી આવી જાય કે ભાઈ કેટલુંક આમ ડીપ બધી આમ ગેરી બધી વાતો લખેલી છે આમ મા પ્રતિ, ભાઈ બહેન પ્ર તી, બાપ પ્રતિ
બિલકુલ સાચું કહો છો તમે, સંગીતના માધ્યમથી આપણે આપણી ભાવનાઓને પણ રિપ્રેઝન્ટ કરી શકીએ છે. તો એ સમ એ જોડવાનો એક બહુ મહત્વનો આ વિષય છે અને જો સંગીત જોઈએ તો બાળકોના સર્વાંગીણ વિકાસ માટે પણ બહુ મોટી ભૂમિકા નિભાવે છે, અ સંગીત દ્વારા બાળકોમાં સ્મરણ શક્તિ વધે છે પછી સમ સર્જનાત્મકતાની પણ અને આત્મવિશ્વાસ પણ અ નો પણ વધારો થાય છે અને કોઈ પણ નવીન વસ્તુ શીખવા માટે અ જો આપણે સંગીતનો સહારો લઈએ, તો આપણે કોઈ પણ કામ કરતા હોઈએ અને કામમાં આપણને રુચિ ના લાગતી હોય આપણે તમે જ આપણે આપણી ગૃહણીઓનું જ એક ઉદાહરણ લઈ શકીએ છીએ, કે આપણે ઘરનું કોઈ પણ કામ કરતા હોઈએ અને આપણને મન ના લાગતું હોય પણ આપડે હવો હળવો
હા હળું હળું ગીત લગાવીએ, તો આપણને મે તો એજ ને આપણ કામ બી અડધું હલકું થઈ જાય. હમ
બઉ જ મૂડ ઉપર, હા આપણા મૂડ ઉપર પણ બઉ પ્રભાવ કરે છે.
હા ઠીક જ છે. એનું બી કઈ અલગ જ આમ એ છે. સંગીત નું બી કઈ અલગ જ મહત્વ છે.
હા બિલકુલ સાચું કો છો તમે તો બઉ વિશેષ મહત્વ છે અને આપણે જો વૃદ્ધો હોય ઘરમાં વડીલો હોય એ લોકોને પણ કેટલા ભજન આપણે ઘરમાં કોઈ મારા સાસુજી છે તેમને તો આ અમારા અહીં નજીકમાં જ મંદિરોમાં અમાવસ અને પૂનમ પર ભજન સંધ્યા રાખવામાં આવે છે તો એ પણ બહુ સારી રીતે એમાં ભાગ લે છે અને એમનો અવાજ પણ એટલો મીઠો છે ને, તો એ બહુ બધા એમને ભજનો પણ આવડે છે, તો બધા આમ ઢોલક સાથે ઘરમાં વાગે વગાડે તો પણ એકદમ માહોલ બહુ સારો સકારાત્મક થઈ જાય છે.
હા ઈ તો છે આમ સારા સારા ભજન આ બધા હોય કાર્યક્રમ હોય
પણ આનો એક બીજ બીજું આની એકવળી પણ છે કે જો તમે જો આજકાલ જે મ્યુઝિક સિસ્ટમ એમાં વધ વધારે આ અલગ અલગ પ્રકારના સાઉન્ડ ક્રિએટ કરીને લગાવે છે અને વધારે પડતું લાઉડ રાખ રાખવાથી આપણે ધ્વનિ પ્રદુષણ પણ થાય છે તો આપણને સંગીત નો એવો સારો સકારાત્મક ઉપયોગ કરવો
નહી કરવો જોઈએ હા કર નહી કરવો જોઈએ ઘણા લોકો હો ચોક્કસ ચોક્કસ ચોક્કસ ચોક્કસ ચાલો મળીએ પછી